તો
મજામાં મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું શું કરી રહ્યા છો તમે?
કઈ નઈ બેસેલો છું ફોન જોતો રહેતો તમે શું કરો છો?
હમ સાચું કીધું તો તમે હ પૈસા ગણતા હતા
હું કરી રહ્યો હતો
પૈસા પૈસા ગીની રહ્યા હતા
કેમ ભાઈ શું થયું?
કઈ નહી ભાઈ પૈસા પાણી નો બહુ લોચો થઇ ગયો છે. શોટેજ થઇ ગયો છે મારી પાસે
એમ શું ભાઈ શું થયું તમારી લાઈફમાં?
કઈ નહી મેનેજમેન્ટ નથી પૈસા આવતો હતો અને
મેનેજમેન્ટ માંથી સેવિંગમાંથી ઉડાઈ દીધો
અચ્છા અચ્છા સરસ ક્યાંઈ પૈસા ક્યાં ગયા કઈક છોકરી ને વાત છે કે શું
ના ના ભાઈ અ મારો ખર્ચો થઈ ગયો મને ખબર નથી પડી કે મારા પાસે પૈસા કેટલા છે કેટલા નથી તો હું હું તારા થી એવુ પૂછી કે તમે સેવિંગ મની અને સ્પેન્ડિંગ મની ભરણામાં કયો પસંદ છે. મને તો સ્પેન્ડિંગ મની પસંદ છે તો આ મારું રિઝલ્ટ તમારે સાથ તમારે અ સામને છે. હું હું લોસમાં છું તમે બોલો.
હા હા હું તો એ માનું છું કી સે સેવ કરવો જોઈએ મની પણ આપણેે જ્યારે જરૂરત હોય ત્યારે સ્પેન્ડ પણ કરવો જોઈએ. પણ સેવિંગ જરૂરી છે કારણ કે અ આપણે અ જે ફિઝુલ ખર્ચો છે તે આપણે બચાવવો જોઈએ કે જા જ્યારેક આપણે કંઈક અ એમ એક્ઝામ્પલ લઈ લો કે ક્યારેક આપને અ કાઈક જવાનો છે તો વોકિંગ ડિસ્ટન્સ હોય તો પણ આપણે ઓટો કરીએ. તો અ તે ફિઝુલ ખર્ચો છે કે વોકિંગ ડિસ્ટન્સ છે તો આપણે ચાલીને પણ જઈ શકીએ પણ આપણે ઓટો કરીએ તો તે ફિઝુલ ખર્ચો હોય તો જ આપડા પૈસા ઓછા થાય તો ત્યાં જગ્યાએ આપડે અ મની સેવ કરવું જોઈએ મારું તો એવું માનવું છે.
સાચું સાથે સરસ વાત કીધી તમે બિલકુલ અ અને મારા માટે તો સેવિંગ ખૂબ જરૂરી છે. અને ફ્યુચરમાં એમરજન્સી આવે તો પૈસા કામ આવે. હું પણ સેવિંગ અ સેવિંગમાં અ મહત્વ મહત્વ આપું છું. પણ થોડું સ્પેન્ડિંગ પણ જરૂરી છે જીવનનો આનંદ પણ લેવાનું જ હોય.
હા હા લેવા જ નું હોય ને ભાઈ જીવન જીવી રહ્યા છે તો સ્પેન્ડિંગ તો જરૂરી જ છે. પણ જ્યા હોઈ શકે ત્યાં થોડું અ આપણેે ફિઝુલ ખર્ચો બચાવવો જોઈએ. અ ત અને થોડુંક સેવ પણ કરવો જ જોઈએ કયા કારણ કે આપણે ખાલી સ્પેન્ડ જ કરવું જોઈએ તો મ મની નથી રે. તો સ્પેન્ડ ક્યાં કરવું શું કેવું?
હા હા સાચી વાત છે. આપડે હું અગર દરરોજ મહિના કેટલી અ દરરોજ મહિનામાં સેવિંગ કરતી હોય તો અ આપડે એમ આપડે મુસીબતમાં ઘડીના સમયે આપણેે આ સેવિંગ આપડો કામમાં થશે. કામ આવી જાય આ ક્યાંથી કોઈનાથી આપડે સ હાથ ફેરવાનું જરૂર જ ના પડે સાચું કીધું ને?
હા હા સાચું કીધું એટલે સ્પેન્ડિંગ હંમેશા પ્લેનિંગ સાથે કરવું જોઈએ કા કાઈક આપણે ચાર મહિના પૈસા બચાવવા હોય અને બે દિવસમાં સ્પેન્ડ કરી દયે તો હું આ હું સેવ થાય? એટલે સ્પેન્ડિંગ આપણે હંમેશા પ્લેનિંગ સાથે જ કરવું જોઈએ તમે દર મહિ ને કેટલી સેવિંગ કરો છો?
દર મહિના તો હજાર રૂપિયા સુધી સેવિંગ કરતો હતો.
વાહ! સરસ વાત છે આ એ તો.
તમે
હું પણ કરી લઉ છું એટ આટલો જ હજાર પંદરસો સુધી કરી લઉં છું. અને સ મારો બીજો ખર્ચો પણ છે ત તે માટે કાઈક અ ક આમ સેવિંગમાંથી નીકાળું છું પણ ફિઝુલ કર સુત તો દૂર દૂર જ રહું છું હું.
બિલકુલ. ચાલો સરો સર તને શું લાગે છે લોકો સેવિંગ કરતા કરતા હતા કે નથી કરતા હતા મારા મારા જો મારા હિસાબ માંથી તો બધા લોકો સેવિંગ નથી કરતા એના જેટલા સેલેરી આવતા હતા એ બધું ખર્ચા થઈ જશે અને તો આ લાગે છે
હા હા બધાના અલગ અલગ શોખ હોય કોઈ કરે તો કોઈ નહી કરે જે સેવિંગ કરે છે તે તેના એમરજન્સી ટાઈમમાં તેને તે હેલ્પ આપે છે અને જે જેને તેની સેલરી આજ આવી અને કાલેજ ખમ કરીી અને તેને એમરજન્સી કઈક થાય તો તે બીજા થી માંગતા ફરે છે તો કઈ તે તેના મિત્ર સારા હોય તો તેને આપી દેશે અગર સારા ના થ તો તેને નથી આપે અને તે કઈક જુગાડ કરીએ તો અને જે રી સેવ કર્યો હોય તેને આ આ ઝંઝટમાં ન પડવું હોય અને તે તેની સેવિંગમાંથી જ પૈસા નીિકળીને જેની જો એમરજન્સી છે તેમાં નાખી દે છે તો બંનેનો બંને ચોઈસ હોય છે જેને જો જીમ કરવાનું તેને હોય તે કરે
હા વાત તમે સા
આ વર્ષે શેર બજારમાં ઘણા રોકાણકારો ને સારા નફા સાથે લાભ મળ્યો હતો
અ મને આ લાગે છે કે બધા લોકો આ બીજાને જોઈને અને બીજા કાર લે લઈ દીધા છે તો એના પણ સઅ સોફ્ટ આવી જસે છે કે મને પણ આ લેવાનું છે પણ બધાને એક અને દેખા દેખી માં તરી ને અ કોઈ પણ ડિસિઝન નથી લેવાનું આ આ બધું અ બીગ રીઝન છે આપડો અ લોસમાં જવાનુંને અને સેવી નથી કરવાનું ને દેખા દેખી માં આપડે કેટલા લોકો ના જિંદગી બરબાદ થઈ
હ એકદમ સાચી વાત કહી તમારે કે આપણેે અ કઈ બીજા લોકોને સ્ટેટસ જોઈએ કે કઈક સોશિયલ મીડિયા પર જે તેમને પોસ્ટ કર્યું હો તે જોઈએ કે તેમને ગાર્ડ અ ગાડી ખરીદી છે કે કઈક નવી વસ્તુ ખરીદી છે કે તેના પાસે આઈફોન છે આમ જોઈને આપણે પણ આપણે સોચીએ કે ચાલ આ ચાલ ભાઈ હું પણ આના પાસે છે તો હું પણ લઈશ અરે આ આ તો મારાથી અ આમ કમ કમાવેલ તે તે તે પણ તેના માટે આઈફોન છે તો હું પણ ખરીદી દિસતે તે જોઈને આપણે આપણે અ આપણેે પણઅ ખર્ચો કરી કે તે આપણા માટે સારું નથી કે કારણ કે આપને નથી ખબર કે બઅ સામને વાળા માણસે હું કરે છે તે એમાઈ એમાંય પર લે છે કે લોન કરીને લે છે કે પા પાપા ના પૈસા છે કે મિત ના પૈસા છે કે કઈક પૈસા છે આપણે એ નથી જોતા આપડણે ખાલી એ જ જોતા હતા કે એને ખરીદ છે ભાઈ આપ આપણે પણ ખરીદી અને તેના કરતા આપણે આપણા જે અ મની જે આપણે ઈન્કમ કરી દીે તે આપણેે પૂરા અ આમ ખર્ચામાં નિકઅ નીકાળી દે છે તો તે આપણી માટે સારી નથી આપણને આપણા ખર્ચો દો જોવી જોઈએ અને આપણે જેટલી હોશેકે એટલી મની સેવ કરવી જોઈએ સાચું કીધું કે
હા હા તો મે સાચું જ કીધું આપડો જેટલો અ અ ચાદર હોય એટલો જ પેર ફેલાવવો જોઈએ
એક નંબર વાત કીધી ભાઈ
હા મને તો આ બીજ રીન લાગે છે એના માટે પણ મને અપ આપ પણ લાગે છે કે બધા લોકો ઓનલાઈન ઓનલાઈન થી જોડી જોયા છે અને ફોન માં નોટિફિકેશન પણ દ્વારા આવે છે તે એનાથી કેટલા લોકો ડિસ્ટક્ટ પણ થઈ જાય તમે તમે તમારો મહિનામાં ત એક એક તારીખ ના તમે સેલેરી આવે છે અને એનાથી દસ પંદર દિવસ પહેલા તમે નોટિફિકેશન હવે કે તમે ફિફ્ટી પરસેંડ ડિસ્કાઉન્ટ તમે આ ગોળ લે લો તમે આ વોશિંગ મશીન લે લો તમે ફોન લે લો તમે તો તું હું હું પ્લેનિંગ પ્લેનિંગ સુધી આપણે જે લાઈફ ચલાવવું જોઈએ નાકી આપડા તેનું ભાતમાં ઉતરીને અને ભાત ના સુ સર ઓકે બાતમાં ફીસલતા જાઓ આ પણ આપણા જીવનનો બીગ અ લોસ થઈ જાય છે આપડો જીવનમાં મનીનું સેવિંગ નથી થતું. સાચું કીધું?
હા, હા, હા એકદમ સાચું કીધું, આપડે અ જેટલી આપડી જરૂરિયાત હોય તેટલો જ આપડે અ જે મની છે તે સ્પેડ કરવો જોઈએ. જેટલી આપડે મની હોય શકે એટલી મની સેવ કરવી જોઈએ. ક્યારેક આપડે ઠીક છે, ક્યારેક ક્યારેક ચાલે પણ આપડે જેટલી જરૂરિયાત છે તેટલી જ આપડે મની સ્પેન્ડ કરવી જોઈએ એવું નથી કે જે પણ જોય તે ખરીદી લીધું અને અંતમાં મહિનામાં અંતમાં કાઈક બચ્યું એ નથી અને જયારે આપડે અ એમ કરીએ તો કાંઈક નથી બચે અને જયારે આપડે એમરજન્સી પડે તો આપડે આપણને બીજાથી માંગવું પડે. તો તે ના થાય તો તેટલે આપડે પ્લેનિંગ કરીને કરવું જોઈએ.
સાચી વાત કીધી તમે, ચાલો તો તમારા સાથે વાત કરીને મને બઉ મજા આવ્યા અને બહુ બઉ સારું શીખવા પણ અને અ તો બાદમાં વાત કરીએ ઠીક છે.
ચલો ચલો પછી મળીને વાત કરીએ, જય શ્રી કૃષ્ણ.
જય સી